હોવ. મને પણ આવે છે કમ્પ્લેટ આવે છે તમારો અવાજ.
શું કરતા તા.
બસ બેઠા તા હવે વિચારતા શું કરીએ હવે ઇલેક્ટ્રિકનો જમાનો આવી ગયો ઇલેક્ટ્રિક વિશે વાત કરીએ આપડે
હા તમારે શું ઇલેક્ટ લેવાનો વિચાર છે કે શું.
. હા હવે વિચાર તો છે કારણ આડોસી પાડોસી બધા ઇલેક્ટ્રિક ને એ બધા સાધનો વાપરતા થઇ ગયા છે એટલે
હા તો કેવું ઇલેક્ટ્રિક લઈ આવાનું વિચારશે મોંઘું કે પછી એવરેજ. કે મી
એ વિચાર્યું કે ઈલેક્ટ્રિક કયું લેવું કારણ કે વપરાશ બઉ ઓછો થઇ ગયો છે. કારણ કે હવે અમારે મારે એક સાધન ખરીદવું હોય તો તે અહિયાં અમે જ્યારે ફ્રી હોય ને ત્યારે હાજર જવું હોય કે બધું જવું હોય તો કામ આવે એના માટે.
હા બાકી તો જો તમે ઇલેક્ટ્રિક તમે રેગ્યુલર વાપરતા ને રોજ રોજના તમારે દસથી પંદર કિલોમીટર પડતું હોય ને તો જ ઇલેક્ટ ઇલેક્ટ્રિક તમને કામનું બાકી તમે જો ઇલેક્ટ્રિક પડ્યું રેને તો એની બેટરીનો પ્રોબ્લેમ આવે છે. એની બધું નાશ થઈ જાય છે.
હા એ પણ મેં વિચાર્યું જ હતું કે શું કરવું. . એકટીવા પણ બાઈક ગાડી ને બધું આવી ગયું છે.
હા એ તો છે બધું આવી ગયું છે અને શું કેવાય હા જો મેં સાંભળ્યું છે ત્યાં સુધી જો તમે કેતા એ પ્રમાણે જો તમે એક્ટિવા બરાબર ઇલેક્ટ્રિક આવે છે ને જે પેલા મોગ ગા લાખ ઉપર બંને બધામાં બેટરીની વોરંટી આનાથી સાત વર્ષની ની એવી હોય છે. જે એટલે એમાં વાંધો નથી આવતો પરંતુ જે આ આપડે રેગ્યુલર પ્રાઈઝમાં હોય છે ને જેમ હવે મારે જ છે નંબર પ્લેટ વગરના જે ઇલેક્ટ્રિકો આવે છે. તો એ ઇલેક્ટ્રિકો હોય ને કાક પચાસ હજાર થી આજુબાજુમાં હોય છે. પચાસ થી એસી હજાર તો પરંતુ એની બેટરીની લાઈફ એક એક વર્ષની જ હોય છે અને એક વર્ષ પૂરું થતા થતા મારે તો એક વાર બે બેટરી બદલવી પણ પડી.
અરે મારે મને માારબન ને અઢી ત્રણ વર્ષ થયાં છે ને એમને થોડું મોઘું છે. અમને ક્યાંક પાસઠ હજાર ઉપર ની કઈક કિંમત હતી.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
એને ન એ કેય બેંક મહારાષ્ટ્રની અંદર એને પચીસ હજાર ફહેરવી નાખી દે. એટલે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
પચીસ હજાર મેળવી ન.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
એના મચછીને એક વાર એ ન ટાયર ની પાછળ વાયર આવે છે, એ વાયર નો ખર્ચો એક વાર આવ્યો હતો.
હા.
અને વાયર નો ખર્ચો પણ બહુ હતો, પાછળના ટાયરમાં એક ખર્ચો આવે ને તે એને કે પાંત્રીસો કેટલા રૂપિયા ન કીધો હતા. . પછી નતો કરાયો ખર્ચો તો પછી એનું બંધ થઈ ગયું હા એતું જ નતું પછી એને છેવટે પણ એને કરવો જ પડે ખર્ચો હા આટું પણ હા આચકા મારી મારી હાલમ હાલ એને પછી ઊભું રહી જાય ને એવું થતું તું
હા એ તો છે એવું તો બધું થતું જ છે ઇલેક્ટ્રિક મ જોવા જઈએ તો ફરે છે ફ્રીલી પરંતુ મારે તો હવે જોવા જ તો મારે એક વર્ષમાં ખાલી પચીસો કિલોમીટર કે પાંચ હજાર કિલોમીટર જેવું જ ફર્યું છે એક વર્ષ માં તો હવે પાંચ હજાર કિલોમીટર ફર્યું એક વરષમાં એટલે એમાં બેટરી મારા બધા બલવાની આવી બદલવી પડી વચ્ચે એક મહિનો મારે પડ્યું વપરા પરવાન નતું મળ્યું હું બહાર ગયો હતો એના કારણે
ઇલેક્ટ્રિક હોય એમાં ખાલી એકમાં પ્રોબ્લેમ આવી હોય મતલબ એવાને એવા સેમ ઇલેક્ટ્રિક હોય તો એનામાં બધાને જ ઓછવું પડે કે બધામાં એક જ પ્રોબ્લેમ છે પછી કંપનીની હોય અને જો ના હોય, તો પછી ખાલી ફટ મતલબ એને એકમ જ પ્રોબ્લેમ એમ,
હા એટલે એમાં શું છે ખબર છે, તમે કીધું ને કે ઇલેક્ટ્રિક તમારે ખાલી વચ્ચે એક દિવસ રજા હોય, બજારમાં જવાની એના માટે જ જોઈએ છે, તો બસ એટલા માટે મે કીધું કે તમારા માટે ઇલેક્ટ્રિક ના સારું તો પછી કારણ કે હવે પણ ઇલેક્ટ્રિક છે, બરોબર તો હું વચ્ચે એક મહિનો મામાના ઘરે ગયો હતો, વેકેશનમાં તો મારે ઇલેક્ટ્રિક ઘરે પડ્યું રહ્યો પડ્યું રહ્યું ને પછી જયારે વાપરવા લીધું ને તો એ વખતે એની બેટરી નો પ્રોબ્લેમ આવી ગયો, એટલે ઇલેક્ટ્રિકને પડય્યું ના રેવા દેવું પડે. ઇલેક્ટ્રિક ને વાપરતું જ રહેવું પડે. અને ગેરેજ વાળા પણ એમને એમ જ કીધું કે તમારી ઇલેક્ટ્રિકને ને વાપરતુંજ રહેવાનું, અને અઠવાડિયામાં એક વાર તો તમારે ચલા જ લેવાનું દસ થી વધારે કિલોમીટર અને પાછું ચાર્જિંગ કે મુકતું જ રહેવાનું અઠવાડયે એક વાર
વાત તમારી સાચી હવે એવું હોય, કેમ હું દરરોજ વાપરતો માનો કે અઠ્યાવીસ કિલોમીટર ઉપર ફેરવતો, સત્તાવીસ, અઠ્ઠાવીસ કિલોમીટર થયું દરરોજ ને પછી મારે અઠવાડિયું અંદર દિવસ માટે પરિવાર સાથે ફરવા જવાનું થયું, અને બાાર જતો રહ હ શું કરવું મારે?
હા, એટલે જ ને મારે પણ એવું જ થયું એના કારણે જો આ મ તો મારે બે બેટરી એક જ વર્ષની વોરંટી ગેરંટી હતી, તો એના કારણે એક વરષની અંદર જ એક વરસ પતી ગયું ને એટલે સીધું બગડી જ ગય બેટરી અને ટાઈમિંગ પણ એવો જ આવી ગયો હતો, ભૂલથી કે એક મહિનો એક ટાઈમ જ પડી રહ્યું, જયારે બેટરી ન ગેરંટી પૂરી થઈ ને એના પછી એક મહિનો પડી રહ્યો અને એ એટલે આ પ્રોબ્લેમ આવી ગઈ મારું અત્યારે મને એવું લાગે છે, કારણકે વાપ વાપરવાનું તો આપડે સેફ્ટલી વાપરતા હતા. કોઈ પ્રોબ્લમ નહોતું કે વધારે પડતું બ્રેક મારવાનું કે વધારે લોડ લેવાનું આપ પડે એ વધારે વજનથી બે મતલબ વધારે સવારીમાં જે જતું હોય કેટલાક ના જોતા હોય ત્રણ ત્રણ સવારે જતા હોય તો એવું કઈ નથી. તો પણ આવી રીતે બેટરી નો પ્રોબ્લેમ આવે હતો, લો અને કંપનીમાં પૂછ્યું ને તો કંપની વાળા એમ જ કીધું કે આવું એક જ બે કેસમાં થાય છે વધારે થતું નથી. એટલે અને જયારે અમે ઇલેક્ટ્રિક જયારે અમે લેવા ગયા ને તો એ વખતે જે સમ ત્યાં ગયા શોરૂમ વાળા એમને એમ કીધું કે તમારે અઠવાડિયામાં એક વાર તો આને ચાર્જિંગમાં મૂકી દેવાનું તમે વાપરો કે ના વાપરો પણ. જે એક મહિનો એમને એમ પડ્યું ને એના કારણે આ પ્રોબ્લેમ થઈ ગઈ એવું હવે, મને લાગે છે, કારણ કે મહિનો પડી રહ્યું અને પછી જયારે મૂક્યું ને અંદર ઘરે વાપરવાનું છેલ્લે છેલ્લે વાપ ત્યારે કમ્પ્લેટ હતું અને મહિનો પડી રહ્યું પછી જયારે વાપરવા ફરીથી કાઢ્યું ને એ વખતે આ પ્રોબ્લેમ આવી હતી અંદર તો એના કારણે મ ને એવું લાગે છે કે હવે આ પડ્યું એ નડ્યું છે બીજું કશું નથી.
હા એટલે એ બધું પણ થતું જ રહેતું. કારણ કે હવે આપડે ઇલેક્ટ્રિક છે તો આપડે કે જઈએ આપડે ગાડી હોય કે એનામાં વાપરી વધારે વાપરાય જા અને ભીલુંમ પડ્યું રે પછી તો એ બગડી જવાની ને. એટલે મારું કહેવું એમ છે કે
હ લેવાય કે ના લેવાય જો ઓછું વપરાતું હતું ના જ લેવાયને બધા વપરાતું લેવાય. ક એ પાછું એવું એવું ખાલી બાઈક ગ એમાં નહી એક્ટિવામાં છે હવે આપ ગાડી હોય. અને બાર ફરવા જવાનું ના થતું એમ ગાડી બેટરી શું કરવાનું વપરાતુ જ ના હોય તો.
એટલી ગાડી પણ આવી જ છે ને.
ગાડીમાં પણ બેટરી ભ બેસી જાય ને એવું થાય જ છે ને. પછી ધક્કા મારવા પડેને એટલે બેટરી ન
વે ગાડીની કિંમતમાં વધારો હોય છે જે પેટ્રોલની ગાડી ન આવે છે એના કરતા. તો ઉપર મ
એટલી બધી પૈસા ખર્ચા માસીએ પણ એટલે જો મદરાની આવત હોય તો બ મોઘી આવે સાડા ત્રણ નાખ આજુ બાજુ ની આવે.
ના ના એ એનથી વધારે મોઘી આવતી હોય છે.
અરે બધી ગાડીની અલગ અલગ આવે છે કારણ કે એમાં મોલટેજ ઉપર આવે છે અમુક ની મેનજ એકસો બ ચારસો હોય એકની અમુક ની ત્રણસો પણ હોય અમુક ની ચારસો પણ હોય. હડી. બેટરી ઉપર ઓપ્શન આવે છે બેટ ત્યાં બધી ગાડીમાં. મેડી આઈ આવે બસ ગડી આઈ આવે. એવી રીતે બેટરીમાં પણ ઓપ્શન આવે છે.
હા એ તો છે અને પાછું આમાં તો ગાડીઓમાં ત મેં એવું પણ સાંભળ્યું છે કે તમે જયારે ગાડી ચલાવતા હો ને એ વખતે ગાડી ઓટો જેટલું બ્રેક વધારે મારવા ને મારવા થાય ને એટલે ગાડીમાં ચાર્જિંગ વધારે થાય ચાર્જિંગ થતી રે એવું હોય છે.
ઉપ જો તમે સોની ઉપર ચલાવ તો બેટરી વધારે વપરાશ થાય રે. અને જો તમે આફિક ની અંદર ફસાયેલા હોય દરેક જેટલી વાત થાય મારે બમબગ ખાડા વાળ વિસ્તાર હોય. એનામાં જેટલી મદા બ્રેક મારા એટલું. ચાર્જિંગ મારી દીધા અને બધામાં વાપરાય. આ બ્રેક ને બ્રેક વધામાં વાપરા ને ચાર્જિંગ સારું એવું રે એમ.
હા એટલે જ ને તો પછી એની જે ધ્યાન જોય કં ને રેન્જ કેટલી હોય એના કરતા પણ પછી રેન્જ વધી જાય.
હા એ તો મધી જ જાય ને પછી તો.
એટલે આપડે ઇલેક્ટ્રિક ગાડી પણ સિટીમાં જ વાપરવા માટે સૌથી વધારે વપરાય એવું. છે નામાં.
એમને ગંસી કે શોખ ગેલો જો ફરવાનું થતું હોય તો એમને ફાયદો જ છે ને. હે એશસી સો કિલોમીટર જુઓ આ બધી ગાડી આપડે વાપરીએ તો પાંચસો થી હજાર નોકરી જો આવી જાય
અને ઇલેક્ટ્રિક ગાડીમાં ઓછો આવે
એ તો છે અને પાછું આ જે ઇલેક્ટ્રિક બાઈક આવે છે ને જે ઇલેક્ટ્રિક અને બાઈક અને એક્ટિવ જો તમે રેગ્યુલર ના વાપરતા હોય ને તો તમારે પેટ્રોલ ડીઝલ વાળા લેવા જોએ એ ઉપરથી તમને સસ્તા પડે એ સમય આ બધા કરતા
હા તો છે જને
અને એટલું જ નહી પાછું આજે મેં સરવાળો પણ કર્યો હતો તો સરવાળો હવે જે છેલ્લે એવરેજ થતી તીને એમાં મને જેટલું આપણેે અંદાજે ગણીયે કે પેટ્રોલ એટલું પુરાતન આટલા કિલોમીટર ફરીએ તો ઇલેક્ટ્રિસિટી માં કેટલો ખર્ચ ઇલેક્ટ્રિકમાં તો ઇલેક્ટ્રિક માંકાક પંદર હજારની બેટરી આવી બરોબર અને લાઈટ બિલ તરત એમા વપરાય જ કાક એક યુનિટ ચાલીશ કિલોમીટર જેવું ફરે છે ઇલેક્ટ્રિક તો હવે મેં બાવનસો પંચાવનસો કિલોમીટર જેવું ફેર્યું ભાગ્યા ચાલીસ કરવાના પછીજે જવાબ આવે એટલે કાક સો દોઢસો યુનિટ જેવું તો ઇલેક્ટ્રિકલ ફર્યું અને યુનિટ નો પાવર દસ રૂપિયા જેવો હોય તો પંદરસો બે હજાર નોકાપે ઇલેક્ટ્રિસિટી જાય અંદર તો એ બધું જે ટોટલ કર્યું ને તો ઇલેક્ટ્રિક અને પેટ્રોલ વાળુ તેનું ટોટલ સરખું જ થયું
હા એ તો વાત સાચી જ છે તમારી ઓકે સારું ચલો આપડે વિચારશું હવે બીજું બધું ઓકે બાય